હલો.
હા હા અવાજ આવે છે.
આવે છે કેમ છે ભાઈ
હા એકદમ મજામાં ભાઈ તમને કેમ છે?
મજામાં છું હા.
ઓકે તો આપણે છે ને આજે વાહન વ્યવહારના ટોપિક વિશે આપણે વાત કરીશું અ હું સ્ટાર્ટ કરું છું અ વાહન તો જે જે વાહન વ્યવહાર છે એની શરૂઆત જે છે એ અ બઉ પેલાના સમયથી થયેલી છે અત્યારે તો શું કેહેવાય કે વાહન વ્યવહાર વિકસિત થઈ થઈ થઈ ને અત્યારે તો બોવ સુુ કેવાય પીક પર પહોંચી ગયો છે અત્યારે તો શું કેવાય કે આપણે હવામાં ઉડે એવા વાહનો પણ અત્યારે ઉપલબ્ધ છે પરંતુ જ્યારે આ વાહન વ્યવહાર પેલા સાવ નતા તો ત્યાં હું વાત કરું તો પ્રાગ ઐતિહાસિક કાળ જે મેં હિસ્ટ્રી વાંચેલું છે એટલે મને ખબર છે. કે જે પ્રાગ ઐતિહાસિક કાળ જે હતો તે સમયમાં વાહન ન હતા ત્યાર પછી ધીમે ધીમે અ આદિમાનવઓ અ શું કેહેવાય કે ગોળ ગોળાકારે ચક્રની શોધ કરી અને તે ચક્રમાં થી સૌ પ્રથમ બળદગાડી અને ઘોડા ગાડી જેવા આ નાના નાના વાહનો બનાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ધીમે ધીમે એનાથી મોટા વાહનો પછી શું કેહેવાય કે માલસામાનની હ હ લઈ જા વા લાવવા માટે એનાથી મોટા વાહનો એમ ધીમે ધીમે કરી કરી અને અત્યારે આપણે અહિયાં સુધી પહોંચ્યા છીએ એમાં વચ્ચે અ જે અ શું કેહેવાય કે એન્જિનિયરો હતા અ એમણે અ પેલા એ જીન બનાવ્યા પછી એન્જિન વાળા વાહનો અસ્તિત્વમાં આવ્યા. અને એમાંથી પણ ઘણું બધું ડેવલોપ થયું. અને આજે અ આપણે લોકો અયા સુધી પહોંચી શક્યા છીએ અત્યારે આમ માની લો ને તો બધ્ધાએ પાસે મતલબમાં એક પણ મોસ્ટોફ કોઈ ઘર એવું નય હોય કે જેની પાસે કોઈનું કોઈ અ પ્રાઈવટ વાહન નઇ હોય અને આ વાહન ના કારણે અત્યારે આ યુગ વધારે અ ઝડપી બની ગ્યો છે. અને આ આમ પણ આઅ દેશનું ડેવલોપમેન્ટ પણ અ ઘણું વાહન વ્યવહાર પણ પર આધાર રાખે છે. કારણ કે અ જો વાહન વ્યવહારની સુવિધા ખુબ સારી હશે તો લોકો પોતાનો સમય બચાવી શકશે સમય અને શક્તિ બસ બચાવી શકશે અને વધારે પડતું કામ કરી શકશે જેના કારણે અ આ આપડા કન્ટ્રીનું ડેવલોપ થશે અને વધુ સારી રીતે આપણડે આગળ વધી શકીશું. અ આવી રીતે વાહન વ્યવહાર અ એક ખૂબ મોટો ફાળો ભજવે છે દેશના ડેવલોપમાં. અને આમ પણ લોકોને પણ ઘણી બધી દુવિધાઓનો સામનો કરવો પડતો નથી અને પોતાનો સમય પણ બચાવી શકે છે તો તમારું શું કેવું છે.
એ બરાબર છે તમે જે કીધું એ બધું સાચું છે. કેમ કે આજથી માનો કે તમે હજારો વરસપેલા તો આ બધું કઈ હતું નહિ બરાબર છે એટલે ત્યાર ના માણસો પાસે તો આ કઈક અત્યારે જે આપણી પાસે જે આ ટેકનોલોજી છે એવું તો કઈ હતું નહી. અને તમે જેમ કીધું એમ કે પેલા માણ સો ઘોડા પર બેસીને જાતા પછી બળદ બળદનો પણ ઉપયોગ ક ઊંટ નો પણ ઉપયોગ કરવામાં આવતો. ત્યાર પછી આ તમે જે કીધું કે ચક્કર નો સં શોધન થ્યું ને ત્યાર પછી ઘોડાગાડીને આપડે જે પાછા ગાડું જે કહીએ આ પડે સાદી ભાષામાં તો ગાડું બનાવવામાં આવ્યું અને ત્યાર પછી ત્યારના પછી અત્યારે પોહચ્યા આ્યા તો અત્યારે તો તમે જોઓ તો અત્યારે તો વાહન કેવા કેવા આવી ગ્યા છે ને સાયકલ થીન પેલા સાયકલથી ચાલુ થયું હતું અત્યારે તો બઉ હાકાશમાં ઉડે એ પ્રકારના વ ઉહ વાહનો પછે તમે જેમ કીધું એમ. જેમકે સાયકલ છે પછી આપડે સ્કૂટર જે હોય અથવા તો બાઈક હોય અથવા થ્રી વ્હીલર હોય રિક્ષા ફુલને ફોર વ્હીલર છે જેમ કે પછી લોડિંગ વાહનમાં પણ આવે છે બસ છે ટ્રક છે એવું બધું તો અને પાછી સુવિધા પણ એમાં તમે જોવો અંદર તમે કારમાં બેસો બરાબર છે તો તમને બેસવામાં પણ એમ એકદમ કમ્ફર્ટેબલ એમ બઉ લાગે દૂર સફર કરવા માટે તમે જાઓ તો અંદર બધી સિસ્ટમ હોય છે કારમાં. બેસી શકો, તમે એમ કે એસી ચાલુ એસી એસી પણ ચાલુ હોય અંદર. પછી તમે અંદર મ્યુઝિક સિસ્ટમમાં કોઈ પણ તમારે વિડીયો અથવા ફિલમ બિલમ તમે જોવું હોય પણ જોઈ શકો. આમ આરામથી લાંબી મુસાફરી મા તો બહુ સારું છે અને ટ્રેનમાં તમે જોઓ ટ્રેન તો અત્યારે શું કે અત્યારના સમયમાં તો બધાથી સરળને સસ્તું છે ને વાહન ટ્રેન જ ટ્રેન છે. કેમ કે તમે એમાં બઉ લાંબી મુસાફરી કરવા માટે તમે જાઓ એમાં.
હ.
તો ટિકિટ પણ તમારે એમાં ઓછી થાય અને બેસવામાં પણ આરામદાયક એકદમ અને સરળતાથી માણસો પોહોચી શકે, એટલે ત્યાર પછી આપણે પાણીમાં ચાલતા પણ વાહનો વિશે આપણે જાણીએ. અત્યારે તો તમે જોવ કે કેવડા બઉ મોટ મોટા -મોટા જહાજ બનાવવામાં આવે છે. જેમાં એકી સાથે માનો કે તમે હજારો માણસો એકી સાથે સફર કરી શક કે છે. અને એ પણ એક અનોખી જ મજા છે આખે આખી જ એમાં સફર કરવાની. અને બીજી બા આપણે જોવો તો હવામાં ઉડે તો એ વિમાન. બરાબર છે, એમાં પણ તમે કેઓ એકી સાથ થે હજાર માણસો બેસી શકે અને એમાં પણ કેવી સુવિધા આમ આપણે કોઈએ વિચાર્યું. કોઈએ વિચાર્યું હશે આપણે જેમ જેટલા ઘરડા શરૂઆતમાં કે હવામાં ઉડે એવું પણ વાહન બની શકશે. તો તમારે હવે શું કેવું છે હવે આગળ એમાં.
હ હા બરોબર છે, તમારી વાત એકદમ સાચી છે કારણ કે પેલાતો કોઈએ આવું વિચાર્યું નહિ હોય કે ભવિષ્યમાં શું કેવાય કે આવા વાહનો આવશે. આપણે શું કેવાય એક બે કલાકમાં તો આપડે અ હું કહેવાય હજારો કિલોમીટરનું અંતર કાપી શકે એવા -એવા વાહનો આવસે આવું પેલા કોઈએ વિચારું જ નન વિચારું પણ નહી હોય, પરંતુ અત્યારે શું કેવાય કે બધા સાયન્ટિસ્ટો અને બધા રિસર્ચ કરી -કરી અને ડેવલોપ થઈ -થઈને આપણે અહીંયા સુધી પહોંચી ગયા છીએ અને આ બીજુ જે તમે કીધું કે જે શું કેહેવાય કે દરિયામાં પણ અત્યારે તો અ ટ્રાન્સપોર્ટ જે સિસ્ટમ છે અત્યારે લોકો એમાં પણ મુસાફરી કરી શકે છે. એનું પણ એક અ ખૂબ સારું એવું ડેવલોપ થયું છે અ તમે ઘણી વખત સાંભળ્યું હ છે હશે કે લોકો અ અહિયાથી માની લો કે મારે પાંચસો હજાર કિલોમીટર દૂર મારું વાહન લઈન લઈ જવું છે તો લોકો વાહનની ટિકિટ અને પોતાની ટિકિટ એ શું કેવાય પેલી રોરોફેરીયા આવે છે. છે. એમાં લઈ લે છે. અને ડાયરેક વાહનને પણ એમાં ચડાવી દે છે. અને પોતે પણ એમાં બેસી જાય છે. એટલે આ તમે જોઓ અત્યારે કેટલું ડેવલોપ થીયું છે એમ. આપડે ઘરે બેઠા ફોનમાંથી બુકિંગ કરી નાખીએ. સીધું અને ત્યાં આપડી સીટ બુક થઈ જાય પછી આપણે ત્યાં જઈને આપણે ત્યાં આપડી સીટ પકડવાની રે છે. અત્યારે આ રીતની સિસ્ટમ આમ તો બધે રોરોફે તેમાં ટ્રેનમાં પછી આપણે આ જે ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટની ની જે બસો હોય છે આ જી એસ આર ટી સી એમાં પણ આપણેે ઘરે બેઠા બુકિંગ કરી શકીએ છીએ એટલે આમ ગણોતો કેવાય કે અ બઉ સ સરળ થઈ ગયું છે આમાં વાહન વ્યવહારના લીધે બધું અં માની લ્યો કે મારે ક્યાંય જાવાનું હોય બાર અ મારી તારીખ અને સમય ફિક્સ છે કે મારે આ તારીખે બાર જવાનું છે અને આ તા આયટલા આયટલા વાગે આજુબાજુમાં નીકળવાનું છે. તો ઉં ઉં મને ગમે એટલા દિ અગાઉ એક મહિનો દિ અગાઉ કે ઉં બુકિંગ કરી હકું કે હવે મારે આ તારીખે જવાનું છે તો આ સીટ ઉં બુક કરું છું. અને જેના લીધે હું કેવાય સિક્યોર થઈ ગઈ એ સીટ તો હવે ત્યાં કોઈ બેસી નથી શકવાનું એટલે આ આપડે કંઈ ટેન્શન પછી રેતું નથી તો રીતે એક આખી સિસ્ટમ અત્યારે ડેવલોપ થઈ થઈ અને અઈયાં સુધી પહોંચી ગઈ છે અને અજી મને તો એવું લાગે છે કે જેમ જેમ આ જે અત્યારે શું કેવાય આ અ વિમાન દ્વારા જે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે અત્યારે બઉ મોંઘી છે. એ ભવિષ્યમાં મને તો એવું લાગે છે કે બધા જે આ પ્રાાઈવેટ કંપનીઓ છે એ પણ આમાં ઇન્વોલ્વ થઈ જાજે અને વધારે પડતા વિમાન બની જાશે અને બઉ બધા એરપોર્ટ ને એવું બનવા લાગશે પછી બધાય સિટીમાં એરપોર્ટ થઈ જાહે ને ધીમે ધીમે થોડુંક સસ્તું પણ થઈ જાસે, કારણ કે પછી બઉ વધારે પડતી કંપનીઓ વિમાન બનાવવા માંડે એટલે ધીમે ધીમે આ જે એ વસ્તુ છે એ પણ થોડીક સસ્તી થઈ જાસે પછી જે મિડલ ક્લાસના લોકો છે એ પણ અફોર્ડ કરી શકશે ફ્લાઇટમાં જવા આવવાનું. અને આ રીતે હજી ડેવલોપ થવાની શક્યતા પૂરેપૂરી છે. અને થાશે પણ ડેવલોપ પણ શું છે કે આ મોટી વસ્ તુ એટલે સમય તો લાગે અને આ રીતે જો શું કેહવાય કે વાહન વ્યવહાર જે છે અ ડેવલોપ થઈ થઈ અને અત્યારે અ આપડે જોઈ શકીએ છીએ કે ખુબ ડેવલોપ થઈ ચુક્યું છે અને હજી પણ ડેવલોપ થાશે હા એવી શક્યતાઓ છે. તો અને તમે જે રીતે વાત કરી આ ટ્રેનની વાત તમે કરી હતી તો બરોબર છે જે ટ્રેનની જે સુવિધા છે એ પણ ખુબ સારામાં સારી છે કાણ કે મિડલ ક્લાસના લોકો જે છે એ એના માટે પણ ખુબ જ ઉ પયોગી છે કાણ કે અ એમાં ટિકિટની પ્રાઇસ ખુબ ઓછી હોય છે ઓછી ટિકિટમાં આપણે મુસાફરી કરી શકીએ છે અને સુવિધા પણ પ્રમાણમાં સારી મળે છે. જનરલમાં થોડુંક કેવું આવે પણ મેં કીધું એમ કે આપડે જો પેલા આપડે જાવાની ડેટ ફિક્સ હોય કે આ તારીખે આપડે નીકળવાનું છે. તો આપડે બુકિંગ કરાવી શકીએ તો કરાવી નાખીએ તો ખુબ સારું પડે એમ તો આ રીતે આપણો ટોપિક હતો આપનો ટોપિક પૂરો થાય છે આપણે પછી મળીશું.
હમ હમ
થેન્ક યુ.